હલો
હલો.
હલો કેમ છો, બધા મજામાં ને.
હા બધા મજામાં, તમે કેમ છો?
હા હું બધા મજા હું તમને સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ વિશે થોડુંક કેવા માંગુ છું કે આપણા દેશ નું અર્થતંત્ર અ ખુબ ઝડપથી તેજ આગળ વધી રહ્યું છે. જેના લીધે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ ખુબ જ જરૂરી છે આ આજના આજના આધુનિક યુગના સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ ના દેશના આર્થિક વિકાસો મુખ્ય આધાર બની ગયો છે. અને નવી વિચારધારણા અન ટેકનોલોજીને આત્મનિર્ભર તરફ આગળ વધતા યુવાનો માટે સ્ટાર્ટઅપ એક નાસા હ અને એ રીત નાજ છે માતો નોકરી મેળવાની જગ્યાએ આજે યુવાનો પોતે રોજગાર સર્જ તરફ આગળ વધી રહ્યો હશે. એટલે નવી વિચારધારણા ના પર આધારિત એવો વ્યવસાય જે નવી સમસ્યા નો ઉકેલ લાવે અથવા સેવા ઉ ત્પાદન સ્ટાર્ટઅપ નવરત્ન જો અ નઉંત્તર તા અને જોખમ લેવાની તૈયારી અને જળરત્ન વિકાસ ની શક તીઅ બને છે અ ઉદ્યોગ તરીકે ઓનલાઈન ભોજન સેવા ડિજિટલ પેમેન્ટ કૃષિ ટેકનોલોજી હેલ્થ એપ્લિકેશન વગેરે સ્ટાર્ટઅપ ના સારા ઉદ્યો હા અને ભારત ફ્લિપકાર્ટ પેમેન્ટ જોમેટો સ્ટાર્ટઅપ હિસ્સો એ ચાર્ટઅપ ના વિશ્વ હમ્મ ભારતમાં ઉજ જવાનો બન્યો છે ઉદ્યોગ સાહસો એટલે નવો વ્યવસાય શરૂ કર્યો કરવાની અને તેને સફળ બનાવવા માટે જોખમ લેવાની ક્ષમતા અને જે વે ક્તિ નવો વ્યવસાય શરૂ કરે તેને ઉદ્યોગ સાહસિકા કહેવામાં આવે છે ઉદ્યોગ સાહસિકા પાસે પાસે નેટવર્ક આત્મ આત્મવિશ્વાસ મહેનત અને નવી વિચારધારણા સર્જે છે. અ રોજગાર સ્ટાર્ટઅપ ના નવા રોજગારો ઊભા કરે છે. એક સફળ સ્ટાર્ટઅપ એ હજારો લોકોને નોકરી આપે આથી મજબૂત બનાવામાં સ્ટાર્ટઅપ નો મોટો ફાળો છે ને આ નવા વ્યવસાયનું ઉત્પાદન અને આવક આવક છે નવી ટેકનોલોજી વિકાસ સ્ટાર્ટઅપ એ નવી ટેકનોલોજી અને નવી સેવાઓ લાવે છે ડિજિટલ ઇન્ડિયા ટેકનોલોજી વિકાસ કાસ સ્ટાર્ટઅપ નો વિશેષ યોગદાન છે સ્થા સ્થાનિક હ ઉત્પાદન અને સેવા નો વધતી દે દેશ અન આયાત પર ઓછો આધાર રાખે છે આથી આત્મનિર્ભર ભારત નું સ્થા આપ્ય સરકાર થાય છે જે આજે ગ્રાહક વિસ્તા વિસ્તારોમાં પણ કૃષિ દૂધ ઉત્પાદન વ કલા અને ખાદ ઉદ્યોગો ના આધા આધારે સ્ટાર્ટઅપ વી વિકસી રહ્યો છે. નવી ઉદ્યોગની વિચારણા યો યોગ્ય યોજના નાણાકીય વ્યવસ્થા માર્ કે ક ચલમે હ મહેનત અને ધીરજ ટેકનોલોજી નો ઉપયોગ સારો સંભાળ ભારતમાં ટાટા. હમ સ્ટાર્ટઅપ નો પ્રોત્સાહન ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી છે જેના દ્વારા નવા ઉદ્યોગ લોન માર્ગદર્શન અનેટે ટેક્ ટેક્સમાં રાહત આપવામાં આવે છે ગુજરાત પણ સરકાર દ્વારા યુ યુવાનોને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન આપવામાંશેયુ. ુ બે ટ્રેનિંગ અને નાણાકીય વ્યવસ્થા સહાય ઉપલબ્ધ કરવામાં આવે છે પૂરતું મૂડીરોકાણ. રોકાણ ન મળતું બજારોમાં ભારે સ્પર્ધા અનુભવ ના આધાર માર્કેટિંગ મુશ્કેલ નિષ્ફળતા ના ભય. આ યુવાનો અને સ્ટાર્ટઅપ આજના નિુગમાં ના ત ટટેકનોલોજી છ અ ઉદ્યોગ કરવાની ક્ષમતા છે ઘણા યુવાને ખેતી શિક્ષણ હેલ્થ અને અત્યારે સેવા અને પર્યાવરણ ક નવા સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે.
હા બિલકુલ સાચી વાત આજના સમયમાં ઘણા યુવાનો જોબ કરતા બ તર વધ આર્ષ રહ્યા છે. નવા વિચારો ટેકનોલોજી ના કારણે સ્ટાર્ટઅપ કલ્ચર ખુબ જ ઝડપ વધી રહ્યું છે. તમને ખબર જ છે હશે કે સ્ટાર્ટઅપ એટલે નવી આઈડિયા અને આધાર આધારિત બિઝનેસ જે લોકોને સમસ્યા અને સોલ્યુશન આપે ભારતમાં ઘણા બધા સ સારઅ પણ ઉભા થયા છે જે દેશને ઇકોનોમી અને એમ્પ્લોયમેન્ટ માટે મોટો ફાળો આપ્યો છે. સરકાર પણ સ્ટાર્ટઅપને ઇન્ડસ્ટ્રીને અ ઘણું બધું ચોસ કરે છે અને તેના માટે ઘણી બધી યોજનાઓ પણ ચલાવે છે. તો આજે આપણે સેટઅપ અને ઇન્ડસ્ટ્રીનું મહત્વ ચલે અને ફ્યુચર ની વાત કરીશું આજના યુથમાં અ આજના યુથમાં અ ઘણા બધા ચેલેન્જીસ પણ આવે છે પણ અ તેના માટે ઇનોવેશન અને ક્રિએટિવિટી ખૂબ જ જરૂરી છે. ઇનોવેશન અને ક્રિએટિવિટી જેમ વધે તેમ આપડે સ્ટેટઅપ સારું ખોલી શકીએ છેએ. ઘણા લોકો પોતાની આઈડિયા અને બિઝનેસ માં કન્વર્ટ કરવા માંગે છે. મારા માટે સ્ટેટઅપ માત્ર પૈસા કમાવાનો રસ્તો નથી. પરંતુ સોસાયટી માટે કઈક નવું અને યુઝફુલ બને એનો પ્રયાસ છે સક્સેસફુલ એ એન્ટરપ્રાનર ઘણા બધા લોકોને રોજગાર પણ આપે છે આજકાલના ટેકનોલોજી ના કારણે ઓનલાઈન બિઝનેસ બિઝનેસ શરૂુ કરવું એ ખુબ જ સરળ બની ગયું છે. તો ચાલો હવે આપણે સમજી સ્ટેપ બાય સ્ટેપ કે સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી શું છે. અને તેનું મહત્વ શું છે સૌથી પહેલા સ્ટા અપ વિશે વાત કરીએ તો સાર સ્ટાર્ટઅપ એટલે નવું બિઝનેસ અથવા કંપની જે યુનિક આઈડિયા પર આધારિત હોય છે. તેનો મુખ્ય હેતુ લોકોને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અને નવી સર્વિસ અથવા પ્રોડક્ટ આપવાનો હોય છે. ઘણા લોકો ઘણા સ્ટાર્ટઅપ ટેકનોલોજી નો ઉપયોગ કરી ઇનોવેટિવ સોલ્યશન આપે છે જેમકે ઓનલાઈન શોપિંગ ફ્રુટ ડિલિવરી અને ડિજિટલ પેમેન્ટ એક સ્મોલ આઈડિયા પણ ફ્યચર માટે મોટી કંપની બની શકે આથી ક્રિએટિવિટી અને ઇન્વેટીનો એ ખૂબ જ જરૂરી છે સ્ટાર્ટઅપ માટે. હવે સ્ટાર્ટઅપ ની શરૂ કરવા માટે કોન્ફિડન્સ અને હાર્ડવર્ક ખૂબ જ જરૂરી છે ઘણા એન્ટર પા એન્ટરપ્રરપ શરૂઆતમાં સ્મોલ લેવલથી શરૂ કરે છે અને ધીરે ધીરે પોતાની પ્રસિદ્ધિ અ મેળવે છે અને તે સ્મોલ બિઝનેસ માંથી બિઝનેસ બનાવે છે તેમાં તે લોકો ઘણા બધા ઘણો બધો કોન્ફિડન્સ અને હાર્ડવર્કની જરૂર હોય છે. તેઓમાં તેઓ ઘણા બધા રિસ્ક લે છે.
તેઓ ઘણા બધા હેન્ડલ કરે છે અને ઘણા બધા રીસ્ક એવા હોય છે. જે તે લોકો નો લેવા છતાં પણ તે પોતે લય છે. અને નવી ઓપોર્ચુનિટી એ લોકો શોધતા રહે છે ક્યારેક એક આ ફ્યુચર આ પણ ફીચર્સ પણ મળે છે પરંતુ સક્સેસફુલ એન્ટરપ્રેનર ક્યારે હિંમત હારતા નથી તેઓ પોતાની મિસ્ટેક શોધે છે. અને મિસ્ટેકને કેવી રીતે સુધારવાનું એ એના પર જ કામ કરે છે આથી સ્ટાર્ટઅપની જર્ની એ ખુબ જ ચેલેન્જીસ બની જાય છે. હવે ઉદ્યોગ ની વાત કરીએ. તો ઇન્ડસ્ટ્રીલ વિશે વાત કરીએ તો ઉદ્યોગ ના દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે. ઇન્ડસ્ટ્રીલ પ્રોડક્ટ બનાવે છે ને લોકો એમ્પમેન્ટ કરે છે. જેમ કે ટેક્સટાઈલ ઓટોમોબાઈલ પછી ફૂડ પ્રોસેસિંગ અને આ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી દેશ ઇકોનોમી ને સ્ટ્રોંગ બનાવે છે. ઉદ્યોગો ના કારણે એક્સપોર્ટ વધે છે અને દેશ નો ઇકોનોમિક મળે છે આથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દેશની પ્રોગ્રેસ માટે ખુબ જ જરૂરી છે. હવે ઇન્ડસ્ટ્રીમાં લોકો જીવન ને સરળ હું બને છે ઘણી વસ્તુ જે આપણે ડેલી યુઝ કરીએ છીએ જેમકે વોચ મોબાઈલ વિહિકલ ઇન્ડસ્ટ્રી દ્વારા બને છે. અને ઇન્ડસ્ટ્રીયલ ગામડા અને શહેરમાં બંનેમાં એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી આપે છે જેમ કે સ્મોલ કે ઇન્ડસ્ટ્રી પણ લોકલ ઇકોનોમી માટે ખુબ જ યુઝફુલ છે. આથી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ડેવલપ માટે ખૂબ જ મહત્વ છે. આજના સમયમાં સ્ટાર્ટઅપ તરફ અ યુવાનો વધુ આકર્ષી રહ્યા છે ઘણા સ્ટુડન્ટો અને આ ઘણા કોલેજ ના સ્ટડ સ્કૂલ સ્ટુડન્ટો કોલેજ કે સ્કૂલ ના ટાઈમ થી બિઝનેસ આઈડિયા ડેવલપ કરે છે. ડિજિટલ પ્લેટફોર્મ
સાચી છે કે ભારત આજે વિશ્વની મોટી સ્ટાર્ટઅપ ઈકોનોમિક્સ ધરાવતો દેશ ન સામે છે લ ખો યુવાના નવી કંપની શરૂ કરી રહ્યા છે નવી ટેકનોલોજી વિકાસની રહ્યા છે અને વિશવતરેલ ભારતીય પ્રતિભાવના હ હ અ રહ્યા છે એટલે સ્ટાર્ટઅપ માત્ર વ્યવસાય નથી એક એક વિચાર છે સમસ્યાનો ઉકેલ છે રોજગાર નું સર્જન છે દેશના વિકાસ ન એક શક્તિશાળી ધાસન છે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગની દેશની અર્થવ્યવસ્થાની ગતિ આપે છે યુવાનો યુવાનોને આત્મનિર્ભર બનાવે છે અને આ દ્વારાસ્ટોમા સમાજને નવી દિશા આપે છે મેન ઇન ઇન્ડિયની ડિજિટલ ઇન્ડિયાને આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ ટાટપ સંસ્કૃતિને નવું મજબૂત બનાવે છે સ્ટાર્ટઅપ એટલે એવો નવો વ્યવસાય કે જે કંમની ઈન જે નવી વિચારધારણા ટેકનોલોજી અને નવા નવી સેવા દ્વારા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ અ શરૂ કરવામાં આવે છે સમય હા સામાન્ય વ્યવસાય સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપમાં ફક્ત એ એ એ એજ છે કે સ્ટાર્ટઅપ નવનીત પર આધારિત હોય છે અને ઝડપ થી વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે ઓનલાઈના ખા ખાવાનું પહોંચાડવું સેવા ડિજિટલ પેમેન્ટ ઓ ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ કૃષિ ટેકનોલોજી હૈ ડેર એપ્લિકેશન ઇલેક્ટ્રોનિક વાહન કંપની અ ઉ વિયોગને એટલે નવો વ્યવસાય શરૂ કરવો જોખમ લેવાની અને સંચાલન કરવાની ક્ષમતા વ્યક્તિનો નવો અ ઉત્સાહ વધે છે નવી તક વધે છે જોખમની લેવાની હિંમત રાખે છે મુશ્કેલી ઓ સામે ટકી રહે છે લોકોને રોજગાર આપે છે સમાજમાં પરિવર્તન લાવે છે આપણે આગળ પણ આ જ ઉદ્યોગ વિશે થોડીક આવી વાતચીત કરીશું મળીએે હા